હલો, કેમ છો?
બસ, મજા. તમે સંભળાવો, તમે કેમ છો?
હું પણ મજામાં.
હમ, કેવી બસ, જો હવે નવરાત્રી નજીક આવી રહી છે તો ઘરે ઘરમાં તૈયારીઓ ચાલી રહી છે નવરાત્રીની જ.
હા, મેં પણ નવરાત્રીની જ તૈયારી કરું છું.
હમ, બ-બાળકો રોજ પૂછે છે મમ્મી ગરબા ક્યારે શરૂ થશે?
હા, આ વખતે જલ્દી છે ને નવરાત્રા.
હા, તમે શું ખરીદી કરે લીધી નવરાત્રીની ચણિયા ચોલી કે લીધા?
ના, હજુ તો લેવા જવાની. પેલા ઘરની સાફ-સફાઈમાં તે પેલા નવ દિવસ માતાજીનું
ગરબો ગરબો તમે લેતા છો?
હા, લઉને ગરબો.
હમ, હમ મે એક ચણિયા ચોલી લીધી છે બઉ ભારે નથી પણ આમ મતલબ આરામથી ગરબા રમી શકાય એવી હલકી જ લીધી છે. ભારેમાં પછી હવે આપડે રમી નથી શકતા.
બરાબર, બધ છોકરાઓને વધારે ઉત્સાહ છે નવરાત્રીનો, ગરબા ક્લાસીસ ચાલુ થઈ ગેલા છે બધ તું તમે કરો? હા, અમે તો અમે તો ત્રણ ફ્રેન્ડ મળીને જ ચાલુ કર્યો છે ગરબા ક્લાસ.
ગરબ ક્લાસ ચાલુ કર્યા છે ઓહો હો. હમ હમ. રોજ કરાવો છો?
ના, રોજ નથી કરાવતા અઠવાડિયામાં ત્રણ દિવસ.
હમ્મ, બરાબર. તો તો થાકી જવા, અમે પણ ગરબા ક્લાસ જોઈન કર્યા છે કાલથી જ.
હા, હા થાકીની જવાય મજા આવે.
હમ્મ. હા, એમ તો મજા આવેને નવ દિવસ તો બઉ જ મજા આવે રોજ નવા-નવા કપડાં પહેરવાની. પણ અમારે અમારે શું અમે બી ગરબો લઈએ ને તો સવાર સાંજ દીવો કરવાનો આરતી કરવાનો, પ્રસાદ ચઢાવાનો આ બધું બી કરવાનું હોય.
હા, બરાબર. અમે તો ગુજરાતી એટલે તમારામાં તો બધે બધું વધારે રેતું હશે.
હઅ, અમે બધા ઘરે ભેગા થઈને આરતી કરીએે અને બઉ આનંદ આવે, અને પછી રાતના ગરબા રમવા જાઈએ, એટલે નવરાત્રી તો નવરાત્રીની તો ખો વરસ રાહ જોયને જ બેસેલા હોયએ.
બરાબર, મને પણ નવરાત્ર બઉ ગમે હે.
હમ્મ, ગરબા જ નઈ પણ ભક્તિનો બી બઉ મહિમા છે નવરાત્રીનો.
હન, નવ દિવસ માતાજી અ ઘરે આવે એવું જ લાગે બહુ મસ્ત લાગે નવદીપ
હમ્મ
બીજું હું
બાળકોને પણ નવરાત્રી નો સાચો અર્થ સમજાવવો જોઈએ. ઘરથી જ સંસ્કાર મળે.
બરાબર બાળ બાળકો નવરાત્રીમાં શું એ લોકોને ખાલી ગરબા રમીને આવે એટલું જ બાકી એ લોકોને બધું સમજાવવું જોઈએ નવરાતત્રી શા માટે થાય પછી આરતી માં બી મોકલવું જોઈએ
હમ્મ બસ તે લોકોને તો નવરાત્રી આવે એટલે નવા કપડા લઈ આપો લઈ આપો હમણાં બજાર ગઈ હતી પણ બહુ જ ભીડ હતી
તમારા ઘરે માતાજી ની સ્થાપના કરો ને તમે
હા માતાજી ની સ્થાપના ગરબાની સ્થાપના કરીએે ને પછી સવાર સાંજ બંને ટાઈમ આરતી કરીએે
હમ્મ અમારા ઘરે પણ બધા ભેગા થઈને આરતી કરીએ એ સમય નો આનંદ અલગ એ સમય આનંદ અલગ જ હોય
હમ્મ મેં ચણિયા ચોળી તો લઈ લીધા હવે કાન ના બધું જવેલરી ને લેવાનું બાકી છે તો એના માટે જ બજાર વતી પણ બહુ ભીડ હતી
અમારી સોસાયટીમાં હો ને અમારી સોસાયટી માં એક બેન રાખે છે બહુ મસ્ત છેનિયા ચોલી રાખે કે બધું જ્વેલરી વગેરે બધું રાખે
હમ્મ મને હાથ નું હાથ નું ને બધું જ આખો સેટ લેવો છે બધું જ રાખે છે
હા બધું જ રાખે એક છે એક છોકરી છે એ તો ઘરે બનાવે બહુ મસ્ત બનાવે
હમ્મ મેચિંગ જોઈ છે મને કોડી વાળું આખું કાનમાં ને ગળામાં ને બધું મે બધું એક જ કલર નું જોઈએ છે કોડી વાળું કોડી વાળું મળી જશે
મળી જશે તમે એક ફોટો મને નાખી દો ને એટલે હું એને બતાવી દેવા પછી તમારી ચનિયાચોળી જે કલર ની છે એ કલર એને મોકલી દેવા એટલે એ કલર નું બનાવી રાખશે
હમ્મ સારું ફો હમ્મ ચાડિયા ચોળી નો ફોટો બી મોકલી આપીશ અને હું પણ આવીશ તમને જયારે ટાઈમ હોય ત્યારે મને ફોન કરજો
હા હા હું પણ તમારી સાથે લઈ લઈશું તો ચણિયાચોળી હમણાં જોયા છે બે જગ્યાએ હમણાં કાલે જઈને લઈ આ
પાછી નવરાત્રીમાં શું નવરાત્રીમાં નવ દિવસ નો ઉપવાસ પણ હોય એટલે પછી એટલે અત્યારથી જ બધી તૈયારી કરી મૂકીએ ને બધું રેડી કરી મૂકીએ તો નવરાત્રી માં ખાલી પહેરવાનું જ રે
તમે કરો છો નવ દિવસ ના અપાસ
હા હૂ નવ દિવસ નો ઉપવાસ કરીએ બસ ડબુદાણા ની ખીચડી ને ફળ ને બધું ખાઈ લઉ
તમને તમે તો બહુ થાકી જતા હ સ્કૂલ બી રોજની સ્કૂલ પછી નવ રાતના
હા
જાગરણ કરવા નુ
હાને ઉપવાસ ને બધું ભેગું થાય પ ઘરમાં રમવાથી બધું ભૂલાઈ જાય એટલો આનંદ આવે ગરબા રમવાનો કે બધું જ ભૂલાઈ જાય
બરાબર
બાળકોને પણ આ ઉપવાસ નો પ્રસાદ બહુ ભાવે આ સાબુદારા ને ખીચડી છે ને ચીપ્સ છે ને મારી સાથે તે લોકો ભી ખાઈ લે
હા મેં તો નથી કરતી મેં તો અષ્ટમી કરું ખાલી અષ્ટમી ને નવમી બાકી તો નથી કરતી મારી જેઠાની છે એ કરે નવ દિવસ ના અપાસ
હ ગયા વર્ષે યાદ છે આપડે ગરબા સાથે રમ્યા હતા અને વરસાદ આવી ગયો હતો અને વરસાદમાં પણ આપડણે રમ્યા
હા બહુ મજા આવેલી આ વખતે પણ આવજો સોસાયટીમાં રમવા મસ્ત
હા હા હા એના આપડું તમારું ગ્રુપ બહઉ સારું છે તો ગ્રુપ સાથે રમવાની બહુ મજા આવશે આપડે જ રમતા હતા પાંચ છ જણા વરસાદ પડતો તો તો પણ વરસાદ ની બી પરવા નહી કરી ગરબામાં આપડે ઝૂમી ઉઠ્યા તા.
હમ તમે કયા સ્ટેપ્ શીખવાડે છે તમને હમણાં
હમણાં તો અમે સા અમે હમણાં સાદા થી ચાલુ કર્યું છે ત્રણ તાળી ને, સાદુ ને હવે કાલે સિક્સ સ્ટેપ દોઢિયા શીખાડવાના છે.
હમ તમે પણ આવજો ને, તમે આવજો ગરબા ક્લાસ ગરબા ક્લાસ તમારું એખાદો કોઈ ગરબો જો તમે એ કર્યો એ તો કરીને બતાવજો.
હા આમાં બરોડામાં તો બરોડા સ્ટેપ હોય છે ને બરોડા સ્ટેપ. તે ભી બઉુ મસ્ત છે સાદા જેવું જ લાગે ગોલ ચક્કર મારવાનું હોય છે. બરાડ સ્ટેપ અને આમાં કચ્છમાં એને છકડી કે. તે સ્ટેપ પણ બઉુ મસ્ત છે તો ક્યારેક આવીશ તો તે સ્ટેપ શીખવાડી દઈશ તમને
હા શીખવાડજો ને એટલે સ્ટુડન્ટ ને પણ કઈ નવું મળે તો મજા આવે એ લોકોને બી
હમ તમે શું શું શીખવાડો.
અમે તો હમણાં બે પેલા જે સાદા ગરબા રમે ને બે ટાળીના એ શિખ ખવાડા સિક્સ ચાલુ છે હમણાં સિક્સ પણ, જે બધી એજેટ બૈરી છે ને એટલે એ લોકો થાકી જાય એ લોકોને નથી ફાવતું વધારે. પણ કરીએ કરે છે એ લોકો તો પણ એમની રીતે સારી રીતે
હ સારું કેવાય ચાલો એ બાને એક્સરસાઈઝ તો થઇ જશે.
હા. એસરસાઇઝ એ અમે તો એના જ માટે કરેલું અમે તો એવું જ વિચાર કરેલું સ્ટુડન્ટ આવે નહી આવે. પણ આપણે આપડી એક્સરસાઇઝ થઈ જ અમે તો દર વખતે જોઈન કરીએ ગરબા ક્લાસ. પણ આ વખતે મારી ફ્રેન્ડ લોકો એ કીધું કે ચલો આપડે કરીએ ચાલુ કરું ભ સારો રિસ્પોન્સ સારો મળ્યો મને વીસેક લેડીઝ તો થઈ ગયેલી છે હજુ ચાલુ જ છે એડમિશન તો
હમ તમારી છોકરી રમે છે ગરબા.
હા રમે ને એની ફ્રેન્ડ ને લઈને એ પણ આવે ગરબા ક્લાસમાં પણ એ લોકોની ટ શન રે એટલે એક દિવસ આવે રવિવારે.
હ અમે અષ્ટમી ના દિવસે કન્યા પૂજન પણ રાખીએ છીએ તો તમારી છોકરીને મોકલાવજો આ અષ્ટમી ના દિવસે પ્રસાદ લેવા.
હા ચોક્કસ મોકલાય કન્યા પૂજન તો હું પણ કરું બહુ અમારી સોસાયટીમાં તો એ દિવસ છોકરીઓ ઘરે રહીય જ ને આખો દિવસ આ ઘરથી તે ઘર જયા કરે ચાલુ જો એ લોકોનું.
પછી દસેરા દશેરા નુ ઉજવણી થાય છે નવરાત્રી પછી.
હા કરે ને દશેરા ની પણ મોટું અમારું તો ગ્રાઉન્ડ પર જ રાવણ ને બધું બનાવે ને રામ લક્ષ્મણ બધા પણ બનાએ.
દસરા ના દિવસે મારો છોકરો રામ બન્યો હતો એક વખત.
હા જોઈ લ હું ફોટા જોઈ લ તમે મૂકેલા ને સ્ટેટસ
હા એટલે મેન તો એ એટલે એ લોકોને ખબર પડે કે રાવણ ને કેમ બાળવામાં આવે છે ને પાપ ઓર પુણ્ય ની જીત ને એવું બધા એ લોકો આ બધા પાત્ર બને તો એ લોકોને જાણવા મળે મતલબ તહેવારો ની સાથે સાથે સંસ્કાર ભી એ લોકોને મળે.
તહેવાર ખાલી તહેવાર ઉજવવા માટે નની પણ એના પાછળની જે સં પ્રકૃતિ છે એ પણ ખબર પડે છોકરાને તો ખરો, એમને પણ મજા આવે નહીં તો એ લોકોને તો હું ખાલી કપડા લેવાના મીઠાઈ ખાવાની. બસજ એજ જો રહીએ તો એ લોકોને. પણ નહી મજા આવે આ બધું શીખવાડે તો લોકોને પણ ઇન્ટરેસ્ટ આવે.
હમ. ગયા વખતે આપણે સાથે રમ્યા ત સાથે શોપિંગ કરી હતી તો બઉજ મજા આવી હતી. આ વખતે બી તમે કે તા છો તો હું આવીશ બે ત્રણ દિવસમાં આપણે જ્વેલરી લઈેશું. પછી એક આ ચણિયા ચોલી કે એક ગયા વખતે પેલું ચણિયા ચોલી વાળું વ. ગાઉન બી બહુ મસ્ત મને મળી ગયું હતું તો એવું કઈ હોય તો. તમને ટાઈમ મળે તો આપણે જશું શોપિંગ કરવા.
જસું જસું કા સુરત પણ બહુ મસ્ત મળે હમણાં એક અ મામારા. છે ને એમના મારા હસબન્ડ ના એક ઓળખીતા છે એમના લગ્ન છે એ લોકો જવાના છે એકત્રીસ તારીખ. કે્યા. તો એ ક્યાં કરતા હતા કે તમે બી આવ જોું તો હું જવાની છું એકત્રીસ તારીખે સુરત. એમના લગ્ન ની શોપિંગ કરવા એ લોકો જવાના છે ને તો એ કેહેતા હતા કે આવું જોયું.
તું કઈ સારું હોય તો મને વિડીયો કોલિંગ કરજો.
હા કરાવું તમને ચનિયા ચોલી મને પેલા પ્લેન પણ હમણાં છે ને. પેલા ભરેલા ચનિયા ચોલી કરતા પ્લેન ચનિયા ચોલી ની ફેશન ચાલુ છે હમણાં કોઈ ભરેલા ની. પે પ્લેન પ્લેન ચનિયા ચોલી અને ઉપરનું પેલું લં. લાંબુ આવે ને બ્લાઉઝ ની લાંબુ કોટી જેવું આવતું. તું છે એની બહુ ફેશન ચાલુ છે.
હા તો ઈ કોટીની મને ઈચ્છા છે જો એવું કઈ દેખાય તો મને ફોન કરજો. અને સારું લાગે તો લઈ જ લેજો બરાબર ને.
જવાની છું સુરત એના પપ્પા ને કીધું કે. જશું આપડે કારણ કે એના લગ્ન ની પણ સાડી વાડી બધું ત્યાંથી જ લેવા પાચી હો.
બરાબર ઓલા વર્ક વાળા ચંપલ વર્ક વાળા ચંપલ બી આવે છે. છે વર્ચમાં મે છે ને વર્ક વાળી લેગીસ બી જોઈતી. તો આપડે મતલબ ચણિયા ચોલી માં કે નીચે લેગીસ પહેરીએ ને તો નીચે વર્ક વાળી હોય. એટલે નીચે વર્કવાળી લેગીસ બી સારી દેખાય. બુટ બી બુટ બી વર્ક વાળા મળે છે શૂઝ.
હા હા.
એવું બી કઈ યુનિક તમને દેખાય તો મને જરૂર ફોન કરજો.
ના આ વખતે આપડે ગ્રુપમાં છે ને એવું જ કઈ રાખશું જીન્સ ને વાઈટ મતલબ. જીન્સ પર ટોપ સ્કર્ટ પર ટોપ એવું કઈ અલગ રાખવું આ બધા ચનિયા ચોલી ને ડ્રેસ. પહેરે ને અલગ કઈ થીમ રાખીને મસ્ત એક સરખું પહેરીશું મસ્ત.
હા હા આ વખતે આવીશ તમારી સોસાયટી માં ગયા વખતે મને બહુ જ મજા આવી હતી. તો આ વખતે પણ આવીશ તો ત્યાં જ રમશુ આપડે તમે કોમ્પિટિશન રાખવાના છો. ગરબામાં.
હા અમે હા ક્લાસમાં રાખીશ બોલાવીશ ને તમને આવજો ને તમે.
હા હા કેમ કે અમારે ત્યાં ભી કોમ્પ. ટીશન હશે તો મને બી ચણિયા ચોલી જોઈશે તો. હું તો રેન્ટમાં પર લેવાનો વિચાર કરું છું કોઈ રેન્ટ વાળું છે તમારા. ત્યાં કોઈ રેન્ટ પર આપે છે સોસાયટી.
હા. છે ને મારા ઉપર પણ એક છે અને એક પાર્લર વાલી છે મનીષા કરીને એના. પણ મળે છે ચણિયા ચોળી.
બરાબર બરાબર હા તો કોમ્પિટશનની ડેટ ફિક્સ થઈ જશે ને તો પછી એક. એક વખત ત્યાં પણ મને લઈ જજો તે બી હું. લઈ લેવા જો દુકાન માંથી અવાજ મળી જશે તો તેજ પહેરી લેવા. તમારું કોમ્પિટિશન હશે ત્યારે પણ હું આવીશ જોવા માટે.
હા આવજો ને તમે પેલા બે લેંગા લીધેલા મને ફોટા નાખેલા એ આવી ગયા કે સીવી ને. બહુ મસ્ત હતા એ.
હા નહી એનું બ્લાઉઝ સીવડાવવા માટે આપ્યું છે.
હ હા એ પણ મસ્ત છે એ પણ તમે પહેરી શકો નવરાત્રમાં.
વ્હાઈટ ને બ્લેક તેને્હાઈટ કલર નું ને બેક વ્હાઈટ કલર ઉપર. તમે બ્લુ કલર ની બાંધણી લીધી બાંધણીની દુપટ્ટો લીધો છે બઉુ મસ્ત લાગે. વહાઇટ પર બ્લુ ઓરિજિનલ દુપટ્ટો લીધો છે તે પહેરવાની, જો અને એક બ્લેક કલર ના લીધા છે અને એક બ્લુ કલર ના લીધા છે. બ્લુ કલર નો બ્લાઉઝ તો આવી ગયો બ્લેક કલર નો બ્લાઉઝ. સિવડાવવા માટે આપ્યો છે આવ્યો નથી આવે પછી હું તમને બતાવીશ. મારા મેં બી એ સાદો જ લીધા છે વર્ક કરવાળો નથી લીધો સાદા પછી શું બીજે ક્યાં ભી કામ લાગી જાય આપડે.
હા એજ એ ચનિયા ચોલી તો પહેરાય બી નહી મારા પાસે તો ત્રણ ત્રણ પડેલા છે પણ એમ જ કઈ વેસ્ટ તે તો દર વર્ષે એ જ પહેરવાની ઈચ્છા ભી નહી થાય નવા-નવા,
હ મારા પાસે ભી આ વર્ક વાળા છે તો રેન્ટ પર ક્યાં જતા હોય, તો હું મારા આપી દેવા છે કોઈ તમારું એવું ઓળખીતું.
ના હું પેલી મનીષા ની તમને વાત કરી ને એને મેં કીધેલું તો એ કઈ નઈ મારા અહિયાંયા મૂકવા કે જે, તો તમે જરા થોડું એમ એને હમણાં તડકો પડે ને તડકો બડકો દ અ બ બતાવી દેજો ને એટલે પછી સ્મેલ નહી આવેમાંથી અને પછી હું એ એને કહી દેવા કે આ, રેન્ટ પર મૂકી દેવું તો તમને જે રેન્ટ આવે એ તો, આપી દે હે પછી, પછી, જોઈએ હમણાં મારા પણ મેં આપેલા ગયા વર્ષે આપેલા બે દિવસ ગયેલા માર પછી એના એ મને આપી દીધેલા પૈસા એ મને કીધું કે તને જોઈતા હોય, તો લઈ જા પણ હમણાં તો મારા એના ઘરે જ પડેલા છે હું લાઇવી જ નહી એના તં, પડેલા છે તો આ વખતે પણ એમ,
સારું ચલો હવે હું થોડુંક બજાર જાઉં છું. હા મને ભી કોન્ટેક્ટ કરાઇ આપજો હું પણ મારા ચણિયા ચોણી આપી દઈશ.
હા આપી દેજો ને એટલે એના પાસે પણ બધા અલગ અલગ વેરાયટી ના હોય તો એના પણ, એ એના અંદર એની જે કમિશન કાઢે તે કાઢે પણ બાકી આપણાને તો, ઘરે મૂકવા કરતા થોડા ઘણા પૈસા મળી જાય તો એના અંદર આપણેે આ બધી જ્વેલરીની શોપિંગ થઈ જાય ને પછી.
સાચી વાત છે સર ચાલો હવે મને બજાર જાવું છે પછી મળીએ.
હા હા ચાલો તો, આવજો પણ ઘરે હા હા, ચ હા ચાલો.